હા કેમ છો? હાલો.
કેમ છો?
બસ મજામાં. હાલો.
આપડે અત્યારે પૈસા બચાવા માટે શું કરવું જોઈએ? જેનાથી આપણે આગળ જતા ફાયદા થાય. જેમ કે રોજિંદા જીવનમાં
હા સાચી વાત છે, કે અત્યારે આપડે પૈસા બચાવવા જરૂરી છે, એ રોજિંદા જીવનમાં આપણેે ભાગદોડમાં આપણેે હ કેટલો આપડે કેવાય કે અત્યારે મોંઘવારી એટલી વધતી જાય છે કે આપણે પૈસા બચતા નથી ગમે એટલું કમાય ને અને એ કમાય આપણેે એમાંથી પૈસા કઈ રીતે બચાવવા એનું એક આખું પ્લાનિંગ કરવું પડે છે આપડે
સાચી વાત છે જેમ કે આપડે જેમ જેમ જીવનમાં આપણે અ કપડા શિક્ષણ હા પૈસાની ખુબ જરૂર પડે છે બચાવવાની જેમ આપણે પૈસા બચાવવાની ટેવ ગમે ત્યારે કોઈ પણ મુસીબતોનો સામનો કરી શકે જેથી કોઈ પણ હ બીમારી આવી જાય કોઈ પણ અકસ્માત થાય પૈસા બચાવ્યા હોય તો જ આપણે બચત કરવાથી આપણે જઈ શકીએ છીએ નવા નવા આપડે કપડા ખરીદી શકીએ પૈસા બચાવવા જરૂરી છે જે કે આપણે સારું એક અઠવાડિયે તો આપડે કઈક ખવડાવી શકીએ.
હા સાચી વાત છે.
અને આપડે આપડા હ અને આપડે આપડા છોકરાઓને પણ અ બાર આપડે પણ એ શીખવું જોઈએ અત્યારે અને આપડા છોકરાઓને અત્યારથી જ એ વસ્તુનું શિક્ષણ આપવું જોઈએ કે આપડે પૈસા કેવી રીતે બચાવા જોઈએ કે જેથી એને, અ જેમ કે આપણે ગુલ્લક રાખીએ અને અ જેમ કે ગલ્લો રાખીએ અને કોઈ પણ પૈસા આપે, ઘરમાં કોઈ પણ આપે કે ગમે તે હોય તો પૈસા એમાં નાખવાની એને આદત પાડવી જોઈએ. જેથી એ, ભવિષ્યમાં પણ એને બચાવવાની ટેવ પડી રહે.
હા સાચી વાત છે. કે અત્યારે બાળકોને પણ અ પૈસા બચાવાની અ શીખવાડવું પડે છે કે અ આપ ડે હા, અને અત્યારે એટલું કેવાય ને કે એજ્યુકેશન એ એટલું આગળ થઈ ગયું છે કે આપડે અત્યારે બાળકોને ભણાવવા માટે પણ એટલો ખર્ચ કરવો પડે છે, તો એ બધું આપડે જ્યારે બાળકઅ જન્મે તરત જ આપડે એનો અ શું કેવાય, પ્લાનિંગ કરવું પડે છે કે ભઇ આગળ એને ભવિષ્ય માટે આપડે શું કરવુ શુ નઇ એ માટે અત્યારે બેંકો છે અ આ અલગ અલગ હા અલગ અલગ સ્મી સ્કીમો છે કે આપડે એ બધું એના માટે બચત કરવી પડે છે.
હા, જેમ કે બચત ખાતામાં આપડે અત્યારથી આપડે પૈસા ભરીએ તે અઢાર વરષ પૂરા થાય ત્યારે એની પાસે એ પૈસા આવે તો એ ઉચ્ચતર નું શિક્ષણ મેળવી શકે ટે છે ને ત્યારે આપડી પાસે ના હોય તો આપડે, એ છોકરાઓને અ આપડે સારું શિક્ષણ પણ નથી આપી શકતા. એટલે અત્યારથી આપડે બચત ખાતામાં, પૈસા ભરવાની ટેવ રાખવી જોઈએ.
હા સાચું છે.
ને, એને અત્યારથી શીખવાડું પડે કોઈપણ મુસીબત આવે ત્યારે આપણને અ, અને મુસીબત નું કઈ નક્કી જ નથી હોતું ગમે ત્યારે આવી જાય એટલે બચત કરેલી હોય તો આપડે કોઈની પાસે માંગવા ના પડે. માં માંગવુ, આપડે કોઈની પાસે માંગીએ તો એને પછી આવવા તો પડે એના કરતા આપડે ખુદ જઅ બચ ચાવીને આપડે બચત રહીએ, તો એ આપણેે, અ ગમે તે મુસીબત માં આપણને, કામ આવી શકે છે.
હા, સાચી વાત છે. હા, એ વસ્તુ સાચી છે કે
તનું બચાવવા અને ખર્ચ કરવા એ ખુબ જ અ મહત્વનું છે કે આપડે ક્યાં ક્યા ખર્ચ કરવા, એ, આપડે આપડે જેટલું, અ, એક મહિનામાં આપડી કેટલી આવક સે, એ પ્રમાણે ખર્ચ ક્યાં કરવા? એ આપણામાં ખુદમાં આપણને ખબર હોવી જોઈએ કે જેથી આપણે, અ આગળ એ એવી જગ્યાએ વેડફવા નો જોઈએ કે આપણને ભવિષ્યમાં કામમાં નો આવે.
હા સાચી વાત છે તમારી કે આપડે આપડી આવક કેટલી છે જાવક કેટલી, કેટલી છે એ બધું આપડે વિ ચારીને જ આગળ વધવું પડે ને એમાંથી આપડે કઈ રીતે બચત કરવી એ આપડે શીખવું જરૂરી છે.
ને આપડે જેમ પૈસા બચાવશું અને વધારે બચાવશું તો આપડે બીજાને પણ કામમાં આવી શક શું આપડે કોઈને દાન કરી શકું કોઈ ગરીબ હોય છે એને આપડે કઈ પણ મદદ રીતે કરી શકીએ કે જેથી એને એને ભણવામાંસ અઅ એટલીસ્ટ આપણડે એને શિક્ષણ મેળવવામાં તો મદદ કરી શકીએ. જેમ કે આપડે એને નોટબુક આપીએ કે અ પેન્સ સીલ ના બોક્સ આપીએ કે એવું આપીએ તો એને એના ખર્ચા એ અમ એ એના મા બાપ બ ખર્ચા નો બ પૂરા પાડી શકતા હોય તો આપડે એ મદદ કરી શકે આપડે ગમે તે પૈસા બચત કઈરા હોય તો આપણડે કોઈનેને કોઈને કામમાંય આવી શકીએ ને આપણા ખુદ ને પણ આપડે કામમાં આવી શકે આપડાજ અ છોકરાઓને પણ આપડે કામમાં આવી શકીએ.
હા સાચી વાત છે. હા સાચું છે કે આપડે જો બચત કરી હશે તો આપડે બધી રીત તે બધાને કામ આવી શકીએ.
અત્યારે કેટલા બધા એવી બચત મંડળીઓ હોય છે કે જે છે ને અ આવી રીતે અને અ કેટલી બધી એવી સંસ્થાઓ પણ હોય છે. કે જે બીજા વધારે પૈસા વાળા હોય એ ત્યાં પૈસા આપીને પણ એ આગ્યા બધા ગરીબોને જરૂરિયાતમંદોને અ દાન કરે છે કે જેથી એ લોક કો ને કામ આવે નહીતર એ એ લોકો અ ગમે તેઓ એ ઈ અ એ પણ ખર્ચા કરી નાખે ગમે ત્યાં અ બાર દેશ-વિદેશમાં ફરવા જતા રહે તે ઈ લોકોને શું વાંધો છે. પણ એ બધાને મદદ કરે છે કે જેથી અ આગળ જતા આપણું ભારતનું ભવિષ્ય સારું રે
હા હા, હા એ વસ્તુ સાચી છે. અને જે રીતે આપડે જોયુ છે કે આપડા દેશની હાલત છે તે રીતે આપડે અત્યારે આપડે વિચારવું પડે કેમ કે આગળની પેઢી માટે પણ આપડે વિચારવું પડે છે કે અત્યારે જો પૈસાની બચત કરશું તો આપડો દેશ થોડુંક અમીર થાશે તો આપડે દેશના બધું એજ્યુકેશન કે બધ્ધું સારું થઈ જાશે. તો એ માટે પણ આપડે આપડે રીતે પૈસાની બચાવવું જરૂરી છે.
હમ્મ, ને અત્યારનો જમાનો એવો છે ને કે દેખા-દેખીમાં પણ બધા અ દેખા-દેખીમાં પેલાએ આવું પેર્યું તો મને એનાથી સારું પેરવું છે, ભલે પૈસા ન હોય. એવી ખબર એ લો કોએ શિક્ષણ જ નથી મેળવ્યું કે જેને અ આ પડે બીજાને દેખા-દેખીમાં આપડે શું કામ એવા ખ ર્ચા કરવા જોઈએ આપડે જેટલા આપડે આપડાથી જેમ બને એમ પૈસા આપડે બચાવવાની જ આદત રાખવી જોઈએ.
હા, એ વસ્તુ સાચી છે હા.
કપડાથી કે એનાથી બધાથી વધારે શિ ક્ષણ મહત્વનું છે. શિક્ષણ આપડે વધારે હશે તો આપડે પાંચ માણસોની સામે બીજાને આપડે શીખવાડી શકશું કઈ પણ.
હા, સાચી વાત છે કે આપડે બિનજરૂરી વસ્તુ નો લેવી જોઈએ દેખા-દેખીમાં.
હમ્મ
કે જરૂરી વસ્તુ હોય. આપડા માટે જરૂરી હોય તો આપણેે લેવું જોઈએ. બાકી અ દેખા-દેખીમાં આપડે વસ્તુ લઈને ખોટો ખર્ચ કરી તો એ બિનજરૂરીયારીક અ જરૂર ખર્ચ છે.
ના આપડે પૈસા જેમ બચવાની ટેવ રાખશું એમ આપડે વધારે મજબૂત બની શકશું. કે જેથી કોઈ પણ મુસીબત આવે એ આપણને કહીને આવવાની જ નથી. બીમારી અચાનક જ આવે છે અક સ્માત અચાનક આવે છે. કોઈ પણ વસ્તુ લગન જીવન બધું લગ્નજીવનમાં બધા જેટલા ખર્ચા કરે છે એ બધા લગન લગ્નજીવનમાં આટલા બધા ખર્ચા કરવાની જરૂર જ નથી. જેમ બને એમ અ ઓછા ખર્ચામાં જ પતાવવું જોઈએ. કે જેથી આપણેે પૈસા બચાવી શકીએ.
હા હા. સાચું છે જેમ કે આપડે જોઈએ છે કે અત્યારે આપડે અ... એક દુલ્હન જે કાય પેરતિ હોય જ્વેલરીને આ તે મેકઅપને આ તે તો અત્યારે આપણે જોયએ છે કે એક વિડિયો જે વાયરલ થયો છે કે એક દુલ્હને કાઈ નથી પહેર્યું હો તું ખાલી સાડી એને હા. જ્વેલરી નથી પહેરી હતી પણ તો પણ એ એટલી
હ, ખાલી એની, એની ખુશી થી, બસ એની- -ખુશી થી એની જે સ્માઈલ છે. -
હા, હસમુખ ચહેરો એનો, હા- એજ, એની સાચી કેવાય ને કે, સાચી દુલ્હન છે એમ-
હ.. એજે, ગેહેના એજ દાગીના કહેવાય એના. -
હા તો આપણે સાચી વાત છે કે, એના પાસે કાંઈ ટ કેવાય ને કે- એવું નથી કે એ ખર્ચી નથી શકતી, પણ એને એ રીતે- વિચાઇરૂ- -કે ભાઈ આ ખોટો ખર્ચો છે, કે આપણેે આખી દુલ્હને સ- -ઉપરથી લઈને નીચે લગી, આખી સજાવી, અને ખોટો ખર્ચ કરી-
અત્યારે દુલ્હનનો ખર્ચા જ, બધા દેખાદેખીમાં કેટલા ખર્ચા કરે છે. જે જે, બહુ ખોટી ટેવ છે. કે બીજાને દેખાડવા માટે આટલું- તૈયાર થઈને બધા માંગી માંગીને, આવું સારું બધું તૈયાર થાય છે. એવું જરૂરી છે જ નહીં. ને આપણેે મા બાપ- -ની પરિસ્થિતિ જોઈને જ, આપણે ખર્ચા કરાય. પછી મા બાપ- એતો દુલ્હન બનીને જતી રહી, પાછળથી અ- -અ એના મા બાપ ઉપર કેટલી વીતે છે, એના ભાઈ ઉપર કેટલી વીતે- -તે જે એ બધું આપણે જોવું જરૂરી છ, કે આ ખોટી આપણે આવી- ટેવ ના રાખવી જોઈએ.
ના, આ સાચું છે.
ચલો, તમારા સાથે વાત કરીને, ખુબ જ આનંદ થયો.
હા, મને પણ આ ટોપિક ઉપર વાત કરીને ખુબ સારું- અ સમજવા મળયલું મને, કેટલું બધું, સારું ચલો- હા, હા બાઈ.